હા, બોલો.
કેમ છો, જમી લીધું?
હા, જમી લીધું, તમે જમી લીધું?
હમ્મ, જમી લીધું. શું જમ્યા તમે?
હું અત્યારે સેવ ટામેટા નું શાક ખાધું મને શેવ ટામેટાનું શાક બહુ ગમે છે.
તમે બનાવા કહી ગીયું કે એ બનાવી આપી કે.
ના, ના મમ્મી બનાવે ને.
મમ્મી ઘરે નથી એમ હમ્મ હલો અવાજ આવે?
હા, આ રીતે અવાજ આવે તમારો.
તમને એવા કઈ શોખ છે નઈ કુકિંગ કરવાનો?
ના, ભાઈ મને એ કે કુકિંગ કરવાનો એટલો બધો શોખ છે ને પણ તો બી મને થોડું ઘણું કુકિંગ આવડે મને દાળ-ભાત બનાવતા. અને બે-ત્રણ જાતનું શાક બનાવતા આવડે મને.
કોઈ-કોઈ ટાઈમે બનાવી લો એવું.
હા, મને ઈંડુ હોય ને ઈંડાની મને ઘણી બધી વાનગી આવડે છે, મને ઈંડાની વાનગી આવડે મને.
બરાબર આમ. તમે જોવાનુ કે મોટા ભાગે તો સ્ત્રીઓ જમવાનું બનાવતી હોય. પણ અમુક પુરુષો તમે જોતા હોય કે કેવું કે ઘણી બધી એ વાનગીઓ બનાવતા આવડતું તું હોય કે જમવાનું બનાવી લેતા હોય. અન્ય પણ બીજા કામો કરી લેતા હોય અત્યારે તો કઈ એવું રહ્યું છે નહી કે સ્ત્રીનું કામ સ્ત્રીએ જ કરવું જોઈએ પુરુષનું કામ પુરુષે જ કરવું જોઈએ. હવે બેવ જેન્ડર કેવું ફૂલ થઈ ગયા છે જેના કારણે બધા એક બીજાનું કામ કરી શકે એવું.
હા, અત્યારે તો છે જ ને એવું અત્યારે તો પુરુષો બી સેફ હોય છે.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
અત્યારે સ્ત્રીઓ કરતા વધારે કુકિંગનો ઇન્ટરેસ્ટ છે ને પુરુષ ધરાવતા હોય છે. અત્યારે મોટી-મોટી આમ શો આવે છે તમે જોયા હશે શૉ માસ્ટર શૉ. એમાં બી મેન જે હોય છે એ પુરુષ જ હોય છે સેફ.
હા સંજીવ કપૂર છે બીજા ઘણા બધા પુરુષ માસ્ટર શેફમાં કામ કરે છે ઘણા બધા શો પણ આવે છે. જેમાં ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે. પછી એને ચાખવામાં આવે. પછી એનું રિઝલ્ટ આપવામાં આવે. પછી એ જોવામાં આવે કે તમે જોવો તેના કરતા સ્ત્રીઓ કરતા પુરષોનો પણ પ્રમાણ વધારે હોય.
હા, હા.
એનું કારણ શું કે જે પુરુષ હોય છે એને કેવું છે આ જે સેફની જે જોબ હોય છે ને? એ મોટી-મોટી ફાઈવ સ્ટાર હોટલો હોય ને એમાં જ કરવાની હોય છે. હવે ફાઇવ સ્ટાર હોટલો તો જો નાની સિટીમાં તો જો ના મળે ફાઈવ સ્ટાર હોટલ તો મોટી-મોટી સિટી હોય મેગા સિટી હોય એવી જગ્યાએ જોવા મળે. એટલે કે પુરુષને એનું ઘર છોડીને ત્યાં આગળ જોબ કરવા માટે જવું પડતું હોય છે. હવે એક રીતે પુરુષ હોય છે તો એ અત્યારના સમયમાં દૂર કઈક જોબ કરવાની હોય તો દૂર જઈ શકે. ત્યારે સ્ત્રીઓ માટે એટલું બધું આમ સિક્યોર નથી એ એટલી બધી એમની માટે. આમ થોડુંક બીગ જેવું રહે છે સ્ત્રીઓને બહાર નીકળવાનું હોય છે. કઈક દૂર જઈને રહેવાનું હોય છે ત્યાં આગળ એને જોબ કરવાની હોય છે એટલે મોટા પ્રમાણમાં જે સેફ. હોય ને એ પુરુષો જ જોવા મળતા હોય છે કારણ કે પુરુષ. ગમે તેટલું દૂર હોય એને એની જોબ કરવી હોય. એની ગની પાછળ એની વાઈફ બી હોય. એના છોકરા બી હોય એ બધાને એને પૂરું કરવાનું હોય છે. સ્ત્રીઓ પણ કરે છે ના નહી પણ સ્ત્રીઓનું કેવું ક્યારે રીતે બહાર. જેવું થોડુંક મુશ્કેલ બની જાય છે.
બરાબર તમે જુઓ કે છે એમ હોટેલ મેનેજમેન્ટ હોય તમે જુઓ તો અત્યારે તેમજ. છોકરીઓ પણ ઘણા બધા પ્રમાણમાં ભણતી હોય છોકરાઓ ભણતા હોય. અને પછી તેમાં ઓડિશી આવતી હોય જયારે તમે કોલેજ ટાઈમમાં જે ઓડશ. આપવામાં આવે. એમાં પણ કમાણી કરી શકાય ઓડિશીમાં. અને ત્યારબાદ તમારી ઇન્ટર્નશીપ આવે કે બીજા સ્ટેટમાં જવાનું હોય. તમારે બાર ભણું હોય તો બહાર જોબ પણ માટે બહાર જઈ શકાય. નામાં સ્ત્રીઓને પુરુષો બેવ છોકરાઓને છોકરીઓ બંને એડમિશન લઈને. બને એવું કમાતા હોય એમ. અત્યારે જેટલા પ્રમાણમાં પુરુષો કામ કરતા થઈ ગયા છે ગમે તે ફિલ્ડમાં. સામે પણ એટલા પ્રબ્મમાં સ્ત્રીઓ પણ કામ કરતી અત્યારે. જોવા મળે છે કે સર ખાલી ઓલમાં ગણાય છે બેઉ જન.
હા એ છે અને જો તમારે સેફ બોનવું હોય તો આ હોટલ મેનેજમેન્ટ નો કોર્સ આવે છે. જે અત્યારે મારો સાડો છે ને એ કરે જ છે. હોટેલ મેનેજમેન્ટ નું કરે છે એમાં કેવું હોય કે તમારે. હોટેલ મેન્ટમાં તમારે સેફ પણ તમે બની શકો. અને બીજું કે તમારે હોટલ નું મેનેજ જે કરતો હોય ને. હોટલ મેનેજમેન્ટ ન કઈક અલગ જ. કોર્સ આવે છે એમાં તમે સેફ પણ બની શકો અને બીજું મેનેજમેન્ટ માટે બી તમે જઈ શકો. એમાં બી મોટી મોટી હોટલો હોય છે. પછી મોટા મોટા કેફે હોય છે એમાં બી તમને જોબ મળતી હોય છે. અને એમને ભણવામાં. બીજા બધા કોર્સ કરતા આમાં થોડુંક ભણવાનું થોડુંક સહેલું આવે છે. પણ એમાં કેવું કે એ રીતની એની ફીસ પણ થોડીક વધારે હોય છે. બધા એ ફોર્ડ નહી કરી શકતા. એચ એમ કરતા હોય તો જે કેવું હોય એમની પરિસ્થિતિ જો ઘણી એવી સારી હોય ને. કે વર્ષ ના એ લોકો બે ત્રણ લાખ રૂપિયા એમના મા બાપ. ખર્ચી શકતા હોય ને એજ લોકો કરી શકે કારણ કે. એ હોટેલ મેનેજમેન્ટની આશરે. છ મહિનાની મતલબ કે એક સેમેસ્ટરની ફી કઈક એક લાખ વીસ હજાર. એક લાખ સુધીની હોય છે. અવે તમે જુઓ કે, બે વર્ષમાં બે લાખ રૂપિયા થઇ જતા હોય છે. પણ એ જે રીતે તમે આ હોટેલ મેડમેન્ટ કરો. તેમાં જો તમારુ લાસ્ટ સેમ આવે ને. તો કઈક તમારે બાર જવું હોય ને ઇન્ટર્નશીપ કરવા માટે આપડણે બી જે બધા કોસમાં કેવય આઈટી ફીડમાં હોય, એમાં તમારે નજીક નજીકમાં. તમારી ચાલીસ થી પચાસ કિલોમીટર દૂર જેટલું બી અંતર હોય, ત્યાં આગળ તમે ઇન્ટર્નશીપ કરતા હોયે. પણ એચ એમમાં કેવું હોય કે, તમારે દેશ છોડીને બી જવું હોય ને બીજા દેશમાં તમારી ઇન્ટર્નશીપ. કરવી ઓય તો બી તમે કરી સકો અને જો બાર. તમે ઇન્ટર્નશીપ કરો તો તમારું એવું ઇઝી મે થોડુંક સારુ બને. કાયન કે તમારે બારનો એક્સપિરિયન્સ લખાય તમારામાં. અત્યારે કેવું કે તમારો જેટલા બી તમારા પાસપોર્ટ પર સિક્કો વાગે. તુઓ તમે વિચારો કે, તમે કોઈક સારો એવ વિદેશ ગયા હોય. અને એ જગ્યા ન તમારી પર પાસપોર્ટમાં સિક્કો વાગી જાય, તો ફરી તમારે ભવિષ્યમાં બી કઈક જોબ કરવા જેવું હોય ને, આ હોટેલ મેનેજમેન્ટની. અ તો તમે હ તો તમે એમાં પણ લઈ શકો.
હમ્મ. થઈ ગીયો બે લાખ પણ. મારો ભાઈ ભાઈ એમાં ભણે છે, તો ત્રણ વર્ષ પલા એનો બાર લાખ નો ખર્ચો છે. એ ભઈ એ બધી ફી હોય પણ કે કોર્સ સારો ગણવામાં આવે. તમારી નોકરી નો જેટલો સ્કોપ તમને હામે મળી શકે છે. તો છ ની કમાઈ માટે ત મારે બાર વિદેશ જવું હોય, તો તો પણ જઈ શકાય છે.
હ અને બીજ જો એક ફાયદા એમને કેવો હોય છે ખબર છે, હોટેલ મેનેજમેન્ટ જો એ લોકો કરે ને જેટલા બી સ્ટુડન્ટ હોય છે, તેમને જમવાનું એક રીતે ફ્રીજ હોય. કારણ કે જે કોલેજ ભ હ કારણ કે જે કોલેજમાં ભણતા હોય ને એ કોલેજમાં એમને અવનવી નવી નવી વાનગી બનાવવાની. શીખવાડતા હોય અને જે વાનગી બનાવે ને તો પછી એમને જાતે જ ટેસ્ટ કરવાનો હોય. તો એમને એક ટાઈમ નું હોય કા તો બે ટાઈમ નુ હોય જે એમનું જીજીટ નુ પ્રેક ટિકલ રે ને એ રીતનું એમને જમવાનું તો થઈ જતું ઓય. એ લોકોને બીજે એક જમવાનો ખર્ચો ખાલી નાઈ ના નથી થતો. એની સિવાયને તમારે કઈક રેવા જવાનું હોય કઈક ભાડે તમે રૂમ લો. કઈક દૂર જતા હોય ખાસા. હ તમાયા ઘરથી તમે. સાઈઠ સિત્તેર કિલોમીટર દૂર કોલેજ ભણવા જતા હોય. તમાયે રોજ તો ના આવી જઈ શકો, પછી તમાયે રેવું જ પડે. તો ઈ રે તમારે ખાલી હોટલ નો ખર્ચો રે અને એક રાત તમે જી જમો એ. અને એમાં પણ તમે જા જાતે બી બનાવી શકો, કારણ કે સેફ નું તમે ભણવા જાાવ છો તો તમને એટલું બનાવતા તો. આવડતું જ હોય ને, તો તમારે એ બી જે તમારે મહિનાનું જે રાસન હોય એ રાસન લાવી. અને એનો સંગ્રહ કરી રાખવાનો રુજ તમને જે બી સારુ લાગે એ બનાવતું રેવાનું તમારે.
કે કેમ આયું? કે સાચી વાત છે, કે તમે માસ્ટર શેફ કરો એમાં બધું ઘણું બધું એવું. શીખપણમાં આવતું હોય, કે આ વાનગી ઓય અવનવી જાતે પણ બનાવીને ખાઈ શકાય. જો કે અમુક અત્યારે કેવુ કે સ્ત્રીઓ ભણતી ગણતી થયી. તો અમુક બાબત એવું જોવા મળે, કે અમુક અવે જે કિચન નું કામ ઓય. થોડુ ઘણું છોકરીઓ ન કેવું કે ના ફાવે, ના કરતી થાય અને અવે જય હતા નો સમય વાર કે પુરુષ ના કામમાં ઇન્ટરેસ્ટ થોડો ધરાવતા થયા છે. કી હોટેલ નું આવું ભણતા હોય આમ તેમ, તો ઘરમાં બી કેવું કે કરી શકે કામ.
હા એ છે. અને એ જોવા જઈએ તો ભવિષ્યમાં ભી કામ આવે કારણ કે જો પુરુષ હોય કોઈ અને આ રી તે હોટેલ મેનેજમેન્ટ કરતો હોઈ અને એવ નવી એને બધી વાનગી બનાવતા આવડતી હોય તો એ રીતે એને એક ફાયદો જ છે કારણ કે ભવિષ્યમાં બી એને ગમે તારે એકલું રેવાનું થયું. તો એ જાતે બી એનું જમવાનું બનાવી શકતો હોય છે કા તો કોઈ એવું મો ટો પ્રસંગ હોય તો એમાં બી એ કરી શકતા હોય છે. અને આ હોટેલ મેનેજમેન્ટમાં બીજો એક ફાયદો એવું કે તમે ભણ તા ભણતા જોડે જોડે તમે કમાતા બી હોવ છો તમારે કમાવું તમારે તમારો ખર્ચો કાઢવો હોય તો તમારે ઓડિસી આવે સે એ તમારે ઓડિસી કરવાની હોય જે એ ઓડીસી વીકમાં બે થી ત્રણ વાર તમને ઓડિસી કરવા દે જે સ્ટુડન્ટો નવા હોય અને જે જૂના હોય એમાં કેવું હોય કે તમે કોઈ બી લગ્ન પ્રસંગે જે કેટરસ ના જે હોય મેનેજર એ લોકો પોતાનું કેટરસ ત્યાં આગળ જમવા માટે અલગ અલગ વાનગીઓને બધું આપતા હોઈએ તો એ રીતે તમે જે છોકરા એ કોઈ બી સ્ટુડન્ટ હોય એને એચ એમ કરેલું હોય
આ હોટલ મેનેજમેન્ટ જેને કરેલું હોય તો એ ત્યાં આગળ જે કેટરસ હોય ત્યાંનો એ મેનેજર બની શકે. હવે ત્યાં આગળ એ મેનેજર બને તો પછી એને બધું ફૂડ ટેસ કરવાનું હોય છે કે ફૂડમાં કેટલું હેલ્ધી ફૂડ છે આ પછી આ ફૂડ કેટલું ગરમ છે કે કેટલું તાજું ફૂડ બનાવેલું છે. પછી ફૂડમાં કેટલું ઓઈલ છે. વધારે ઓઇલ હોય તો આપડા કોલેસ્ટ્રોલ માટે બઉ સારું બી ના કેવાય. એટલે એ રીતનું ઓઇલ પણ જોવાનું હોય છે. અને બીજો કે એનો સ્વાદ જોવાનો હોય છે. અને એ રીતે તમારે
એ રીતે તમારે બધું ચેક કરવાનું હોય સે અને તે જો તમે ચેક કરી લો તો પછી તમારે આગળ એ ફૂડ સ વ કરવા માટે આગળ જ મોકલવાનું હોય છે તો પછી જે બી લગ્ન પ્રસંગમાં જેટલા બી આ સગા સબ સગા સંબંધીઓ આવેલા હોય એને મજામાંણી શકે છે પછી એ ફૂડની જો કમ્પ્લીટ ક્વોલિટી હોય તો એ મજા માંડી શકે છે અને એ રીતે જે ઓડી શી ક રતા હોય અને ઓડીસી કેવાય એને જે મેનેજર બનાવે એને હવે મેનેજર બનાવે એટલે એમને જુઓ ને પર ઓડીસી એમને હજાર રૂપિયા પંદરસો રૂપિયા મલતા હોય
બે હજારની વચ્ચે થતું હોય.
હા તો એમનો બી ખર્ચો નીકળી જતો હોય છે કારણ કે એક રીતે ભણતા હોય છે. અને બીજી બાજુ આરીતે એમનો ખર્ચો નીકળી જતો હોય
હોય તો તે પણ આપતી હોય. તો ઘણી બધી માહિતી છે આના વિશે
હા મને ઘણી બધી આવી માહિતી છે કારણ કે હું મારે બી એચ એમ કરવું જ હતું
પન પછી મને એટલું બધું આમ કેવું એચ એમ કરવાનો શોખ હતો પન મને કેવું પછી ખબર પડી કે એચ એમ કરવું હોય તો તમારે એક જાતનું સેફ બનવું પડે મને કઈ જમવાનું બનાવતા આવડતું નતું મને એમાં કઈ ઇન્ટરેસ નતો એટલે પછી મેં એચ એમ ના કર્યું બાકી તમાર